શું કરો છો વિીતી બન
બસ મજામાં તમે કેવું
કેવું તબિયત પાણી
બસ શાંતિ
હમણાં તો તમને મળવાવાનો સમય પણ નથી જ રહેતો
હા એ કેવું કે સમય જ નથી રતો કેમ કે કામમાં જ એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છે ને કે મળવાનો ટાઈમ જ નહીિ
એ જ શું તમે જોબ કરો છો કે હજુ ભણો છો
ના બસ ભણવાનું ચાલે છે
બરાબર છે લાગે બસ જો ભણવાનું છોડીને હવે જોબ પાછળ દોડ્યા છીએ ત ભણવાનું મન રહવું નથી
બરાબર
તમે કહો કે તમે હવે આગળ શું વિચાર છે તમારો માસ્ટર પછી જોબ કરવાનો કે પછી ભણવાનો
વિચાર તો ભણવાનો જ છે પણ સમય કેવો બને એના પર નિર્ધારિત છે
સાચી વાત છે હું તો એક જ સલાહ આપીશ કે પૈસા પાછળ ના ભાવતા ભણવાનું તમારું પતાવી દેજો
હા અને એમય આજના સમયમાં તો કેવું મોટા ભાગના લોકો એમ માને કે પૈસા સૌથી મહત્વ ત્ની વસ્તુ છે
હમ
હા
પણ એ કહેવાત છે ને કે સમય સોનું છે પરંતુ હકીકતમાં સમય સોના થી પણ વધારે કિંમતી કારણ કે સોનું તો પાછું મળે પણ જે સમય ગતો રહ્યો એ પાછો ના મળે ક્યારે
હા એ તો સાચી
અને તમારું તો વિદ્યાર્થી જીવન છે તો સમય ન તો મહત્વ વધારે હોવું જ જોઈએ અને એક સમય સાથે તમે દોડશો ને તો તમારું જીવન એક સારી જગ્યાએ એક પાટા પર ચાલશે આગા પાછા નહી થઇ જાાવ
હા
એટલે આ બધું કેવાય કે સિક્કા ની બે બાજુ છે સમય પણ જરૂરી છે અને પૈસા પણ જરૂરી છે આમ જોવા જઈએ તો
હા બંનેનું પોતાનું આમ આગવું મહત્વ છે
હા આ પૈસા કમાવા માટે પણ સમય જરૂરી છે જો આપણે સમયનોો ઉપયોગ કરીએ યોગ્ય જગ્યાએ કે કઈ શીખીએ કે મહેનત કરીેએ તો પણ પૈસા કમાઈ શકે એટલે એવું કહી શકાય કે સમય પૈસા કરતા વધુ શક્તિશાળી છે
હા કેમકે ગુમાવેલો સમય પાછો નહી આવી શકતો
હા નથી આવતો જેમ કે હવે આપડે અત્યારે આટલા મોટા થઈ ગયા હવે આપણને એવું લાગે છે કે કાશ એ બાળપણના દિવસો પાછા આવી જાત કાશ એ બાળપણમાં કરેલી ભૂલો અમે ના કરી હોત ને સુધારી શકાતી હોત તો આજે આપડે ઘણા બધા આગળ આવી ગયા હોત
હા એ તો વાત સાચી છે તમારી
અને આધુનિક યુગમાં હું અત્યારે જે શિક્ષક તરીકેની નોકરી કરું છું ને તો હું એવું જોઉં છું કે સમય જે છે ને હરણ ફાળ જેવો છે કેટલું ઝડપથી ભાગે છે કે કઈ જ ખબર નથી પડતું ક્યા દિવસોનું ચક્કર ઉતી જાય છે સવાર થી લઈને સાંજ સુધી કઈ જ એટલે કઈ જ સમજાતું નથી અને ઉપરથી એવું થાય કે મને એવું થાય ઘણી વાર કે હું કાશ આ લોકો જે અત્યારે જે સેન્ટ્રલ વોર્ડમાં ભણે છે જે ઇન્ટરનેશનલ બોર્ડમાં ભણે છે જો એમાં ભણી હોત કે મારા મમ્મી પપ્પા એ મને એમાં મૂક હોત તો મારું કઈક અલગ જ ફ્યુચર હતું ું કઈક અલગ જ બની હોત
હા એ તો વાત સાચી છે
પણ સમય સાથે નોલેજનોો અભાવ હતો એ લોકો નામાં જે આપણામાં નથી અને આપ જોકે આપણામાં પણ કહી શકાય કે છે કારણ કે આપણે આપડી આગળની જનરેશન થી પણ પાછળ જ ચાલીએ છી હજુ પણ
હા
તમે કહો તમારે શું કેવું છે
સાચી વાત છે અને એમાં આજના સમયમાં પણ મોટા ભાગે લોકો આમ પૈસાની પાછળ જ વધારે ભાગતા હોય છે એમને આમ સમયની તો કઈ પડેલી જ નથી હોતી
સાચ અને ઘણી લોકો ના જીવન મે જોવું છે ને એટલું આળસ ભર્યું હોય છે કે લોકોને ભણવામાં પણ નથી કઈ ઠેકાણા પડતા નથી લોકો નોકરી ધંધા કરતા સવારથી ઉઠી ને બહાર હરે ફરે ખાઈાય પીવે સાંજે સુઈ જાય મતલબ આખા દિવસમાં એમનું કોઈ જ ફળદાયક કામ હોય જ નહી કઈ જ ઇમ્પોર્ટન્ટ કામ હોય જ નહીિ
હા અને આપડે એમ બોલો બોલો
આવા આઠસો લોકોને જોઈને છે ને મને ગુસ્સો આવે ઘણી વાર કે એમના જીવનમાં કોઈ જ જ નહી વસ્તુ નું મહત્વ કે કશું આમ એમને કોઈ એમ કે ડ્રીમ કશું છે જ નહી હ
હા અને આપડે આમ કહીએ ને કે સમય નો સદપયોગ કરનાર વ્યક્તિ આમ જીવનમાં ઘણી સફળ બનતી હોય છે તો એ લોકો આમ સમય ન સદુપયોગ કરે તો પોતાનું આમ આગળ પોતાનું ફ્યુચર પણ સારું બનાવી શકે
એ છે
હા
એટલે દરેક વ્યક્તિ છે ને દિવસ ના જે ચોવીસ કલાક મળે ને એ ચોવીસ કલાક માંથી ઓછામાં ઓછા વીસ કલાકનુંું યવકાામ પ્લાન કરેલું હોવું જોઈએ કે આજે મારે આ કલાકમાં આટલું કામ પતાનું છે આ તો જ્યારે તો એનો એક કે ભાઈ યોગ્ય પરિણામ દિવસમાં આપણને મળે કે ના આપણો આજનો દિવસ સફળ રહ્યો આપણે કંઈક તો કર્યું અને સમયથી સૌ મોટો કોઈ શિક્ષક નથી
હા એ તો ઘણી સાચી વાત કરી તમે
ધીરજ મહેનત અને અનુભ ત્રણેય વસ્તુ શીખવાડે છે આપણા નિર્ણયો અને નિર્ણય સાચા છે કે ખોટા એ સમય જ બતાવે છે
હા
અને સમય ન જો હું સાચું કે ને કે ઉદાહરણ લેવું જોઈએ તો ખેડૂત પાસેથી જો એક ખેડૂત સમયસર વાવણી ન કરે તો સારો પાક ના મળે અને વિદ્યાર્થી સમયસર ભણે નહીં તો સારા ગુણ ના મેળવે કોઈ રમતવીર હોય તો ત્યાં પણ તમે જોયા હશે કે પોઈન્ટ સેકન્ડ માટે પણ એનું આખી જિંદગી બદલાઈ જતી હોય છે
હા
તો ત્યાં આપણને સમયની કદર થઈ
પણ આપણેે આમ જોવા જઈએ તો આમ પૈસાનું પણ મહત્વ કેવાય ને કેમ કે પૈસા વગર તો આમ જીવનની ઘ જ ઘણી જરૂરિયાતો આમ પૂરી કરી શકતા હોય છે કઈ નથી કરી શકતા પૈસા વગર
હા એક સમય બચાવો તો પૈસા બચશે ને પૈસા ને યોગ્ય રીતે વાપરશો તો તમારો સમય બચશે
હા એ પણ છે
એટલે પૈસા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે જ કારણ કે આપણું જેટલું પણ રોજિંદીની જે લી પણ જરૂરિયાતો છે એ બધું પૈસા જ પૂરી પાડે છે જીવનનું સાધન છે પણ જીવનનું લક્ષ્ય પૈસા ના રાખવો જોઈએ
હા એ તો સાચી વાત છે
અને તમારા જેવા જેવા મિત્રો હોય અમારી પાસે ત્યારે સમય ક્યાં પસાર થઈ જાય છે ને એ કઈ જ ખબર નથી પડતી કે સય સાથે મળે છે સમય સાથે છુટા પણ પડી જાય છે કઈ જ વાર નથી લાગતી
હા એ તો વાત સાચી છે આપડે એમ કહીએ ને કે જીવનની આમ સાચી સમૃદ્ધિ માત્ર પૈસા નથી પરંતુ આમ સમયના સદઉપયોગ થી પણ આમ મળતી હોય છે
હમ અને પૈસા પાછળ અંધ દોડ ના લગાવવી જોઈએ એમ પૈસાની સાથે સારા સંસ્કાર સચ્ચાઈ દયા અને માનવતા પણ એટલી જ જરૂરી છે જેને યોગ્ય ઉપયોગ સમજદારીથી કર્યો તો સમય અને પૈસા બેવ બચી જશે
હા એ તો સાચી વાત છે અને આજકાલ પણ આમ લોકો કેહેતા હોય છે કે મારી પાસે સમય નથી પરંતુ હકીકતમાં તો આમ સમયની અછત નથી હોતી પણ સમયનું યોગ્ય આયોજન નથી હોતું એમને જો આપણેે આમ દિવસ નું યોગ્ય આયોજન કરીએ તો જરૂરી અને બિનજરૂરી કામોમાં આપણે તફાવત સમજી શકીએ અને સમયનો સદપયોગ પણ કરી શકીએ
ઘર એવું થાય છે કે આપડે કહીએ છીએ કે, કાલે કરી લઈશું. પરંતુ કાલ ક્યારે આવતો નથી ને. દરેક મહાન કાર્યની શરૂઆત તો આજથી થાય છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી તમે.
એટલે. સમયની બહુ બહુ કિંમત છે જિંદગીમાં, અને જે રીતે તે હું મારા જિંદગીમાં કંઈક એવા નિર્ણયો સમય ચૂકીને લીધા છે, જેનો પસ્તાવ મને આજ સુધી થાય છે.
હા.
અને વધારે તો ટાઈમ આપડો ક્યાં બગડે? તો કે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને બહાર ફરવામાં, લોકો સાથે રોજ ને રોજ જો એ સમય વાંચવામાં કે પોતાના પાછળ સેલ્ફ અસેસમેન્ટમાં ના ને તો જિંદગી વધારે સુંદર અને સફળ બની જાય.
હા. અને
હ.
અને આમ પણ, આમ પૈસા જીવન માટે આપણા માટે જરૂરી છે, પરંતુ સમય જીવનથી પણ આમ વધુ કિંમતી છે, કારણ કે સમય જ જીવન છે. પૈસા ગુમાવીને આપડે આમ ફરી મેળવી શકાય છે. પણ સમય એકવાર ચાલ્યો જાય, પછી ક્યારેય પાછો આવતો નથી.
સાચી વાત, સમયની અછત. ના કારણે, તમારા સંબંધો પણ ક્યારેક જતા હોય છે. તમે પૈસાની પાછળ દોડ દોડ કરો છો ને તો ક્યાંક તમારા નજીકના સંબંધોને સમય ના આપી શકો, એમને યોગ્ય કેર ના પીસકોને તો એ સંબંધો પણ જતા હોય છે.
હા, એ તો સાચી વાત છે. અને સમય અ પૈસાના કારણે તો અમુક વાર બે અ સંબંધીઓ વચ્ચે ઝઘડા પણ થતા હોય છે.
હને. એટલે આ બે વસ્તુ બહુ સાચવા જેવી છે. સાચવી ને વાપરવા જઈએ. સમય પણ સાચીને વાપરવો જોઈએ, અને પૈસા પણ
હા, એ તો સાચી વાત છે તમારી.
તો આજથી આપણેે બે નિર્ણય કરીએ કે આપણે પૈસા અને સમય બરાબર જગ્યાએ અને બરાબર રીતે વાપરીશું. સમય ની કદર કરીશું અને જીવન માં આગળ વધીશું.
હા, તમે કીધું એમ સારું લાગ્યું, ગમ્યું.
હ ર ત્યારે મળીે ફરી.
હા, હા, વાંધો ન. સારું, સારું.